ઓ
કેમ છો મજામાં
હા બસ મજામાં અવાજ આવે છે.
હા હા આવે છે અવાજ આવે છે.
હા હા
આ તો વિચાર આવ્યો કે કેટલા દિવસ થી વાત નહી થઈ. તો મને એમ થયું કે કોલ કરું
હા સાચી વાત છે.
અને અ એમ અ મનમાં એક વિચાર આવ્યો કે મહિલા સશક્તિકરણ અત્યારે આજ આજના સમયમાં તો કેટલું અ આગળ વધી રહ્યું છે એમ દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે. તો શિક્ષણ વિજ્ઞાન રમત ગમત રાજકારણ વ્યવસાય જેવા અનેક ક્ષેત્રો ક્ષેત્રોમાં પણ મહિલાઓ મહિલાઓએ પોતાની પ્રતિભા સાબિત કરી છે આ બદલાવ જોઈને તો મને ખુબ ગર્વ થાય છે. છે તમારો પ્ર પ્રતિભાવ કેવો છે આની ઉપર
હા સાચી વાત છે. હું પણ તમારા આ વિચાર સાથે સહમત છું. કારણ કે એક સમય હતો જ્યારે મહિલાઓને પોતાના સપના પૂરા કરવાની પૂરતી તક મળતી નહોતી. પરંતુ આજે તો પરિસ્થિતિ બદલાઈ ગઈ છે હવે તો ડી બધી મહિલાઓને શિક્ષકોને બધી જ અ તેમની સપના પૂરા કરવાની અ તક મળે છે. અને દીકરીઓને અને શિક્ષણ કારકિર્દી અને પોતાના નિર્ણય લેવાની વધુ તકો મળી રહી છે. જે પોતાની જાતે અત્યારે તો નિર્ણય લઈ શકે છે. આજ સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ છે. કે તે પોતાની જાતે જ પોતાનું સ્ટેન્ડ લઈ શકે છે
હ અ સાચી વાત છે. મારા માટે પણ મહિલા મહિલા સશક્તિકરણનો અર્થ માત્ર નોકરી કરવો નથી પણ તેનો અર્થ છે કે મહિલાઓને શિક્ષણ સમાન તક અને આત્મવિશ સુરક્ષા અને પોતાના જીવન વિશે નિર્ણય લેવાનો અધિકાર મળવો જોઈએ. જયારે મહિલા આત્મનિર્ભર બને ને ત્યારે તે પોતાના પરિવાર અને સમાજના વિકાસમાં પણ આમ ખુબ મોટું યોગદાન આપે છે
હા સાચી વાત છે અને આપણા દેશમાં તો એવી ઘણી મહિલાઓ છે જેને ઇતિહાસ રચ્યા છે તેઓએ સાબિત કર્યું છે કે મહેનત અને આત્મવિશ્વાસથી કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે આજે ગામડાની દીકરીઓ પણ શિક્ષણ મેળવીને ડોક્ટર એન્જિનિયર્સ. શિક્ષક પોલીસ અધિકારી. બધું જ બની શકે છે.
હા. એ તો ઘણી સાચી વાત કીધી કે ગામડાની દીકરીઓ પણ હવે આગળ આવે છે. એટલે એટલે જ ને કે શિક્ષણ મહિલા સશક્તિકરણ ન સૌથી. થી મજબૂત આધાર છે જે. જારે એક દીકરી શિક્ષિત બને છે ને ત્યારે આખો પરિવાર અને સમાજ પ્રગતિ કરે છે. શિક્ષણ છે ને એ મહિલાને પોતાના અધિક કારો સમજવામાં સમજવામાં અને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે એટલે મહિલાના જીવનમાં છે ને શિક્ષણ તો ખુબ જ જરૂરી છે. અ દરેક મહિલાએ શિક્ષણ અ શિક્ષિત હોવી જોઈએ એમ
હા સાચી વાત છે અને જો પરિવારનોો થોડો સહયોગ હોય ને. હ તો એ જરૂરી છે તો માતા પિતા દીકરીઓને આગળ વધવામાં પ્રોત્સાહન આપે તો તેઓ જીવનમાં મોટી સફળતા મેળવી શકે છે. એટલે પરિવાર જોડે હોય ને તો બધું જ કરી શકે છે. અને દીકરા અને દી દીકરી વચ્ચે કોઈ ભેદભાત ભેદભાવ ના રાખવો જોઈએ બેવને એક સમાન જ ગણવા જોઈએ.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે. અને મહિલા સશક્તિકરણ છે ને એ માત્ર એક શબ્દ નથી પરંતુ એક વિચાર છે. જયારે દરેક દીકરીને શિક્ષણ સુરક્ષા સમાન અને સમાન તક મળે છે. ત્યારે જ સાચો વિકાસ શક્ય બને છે. એ એક સશક્ત મહિલા છે ને એ માત્ર પોતાનું જીવન જ નહીં. પરંતુ આખા પરિવાર અને સમાજનું ભવિષ્ય છે ને ઉજ્જવળ બનાવે છે હવે આપણે અ આપડો સમાજ આપડે એવો એક સમાજ બનાવવો જોઈએ. જેથી દરેક મહિલાને છે ને સમાન તક મળે. શિક્ષણ ની પછી પોતાના અધિકાર મળે. એવો એક આપણે સમાજ બનાવવો જોઈએ અને એવા વિચારો આપણે સમાજમાં. અ એ કરવા જોઈએ બધાને એની માટે અવેર કરવા જોઈએ.
હા જાગૃત કરવા જોઈએ. હા તે સારું એવું કયું સમાજને લઈને. સમાજમાં મહિલાઓને. અ સમાન સન્માનોને તક મળશે. તો દેશનો વિકાસ વધુ ઝડપથી થશે અને આજ આકાલ તો મહિલાઓ પોતાનો વ્યવસાય પણ શરૂ કરી રહી છે ઘણી મહિલાઓ. ઘરે રહીને ઓનલાઈન બિઝનેસ પછી. શિક્ષણ અને અન્ય કામ દ્વારા આત્મનિર્ભર બની રહી છે. આ બદલાવ ખૂબ પ્રેરણાદાયક છે.
હા સાચી વાત છે. પરંતુ છે ને હજુ પણ કેટલીક જગ્યાએ છે ને બાળ લગ્ન. શિક્ષણનો અભાવ અને ભેદભાવ જેવી સમસ્યાઓ જોવા મળે છે. આ સમસ્યાઓ દૂર કરવા માટે છે ને સમાજમાં. જાગૃતિ ખૂબ જ જરૂરી છે.
હા એટલે તો સરકાર શાળા પરિવાર અને સમાજ બધાએ મળીને મહિલાઓને આગળ વધવા માટે. પ્રયત્ન કરવા જોઈએ. દરેક વ્યક્તિએ મહિલાઓનું સન્માન કરવું અને તેમને સમાન તક આપ આપવી જોઈએ
હા ખરે ખર આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની પ્ર પ્રતિભા સાબિત કરી રહી છે
શિક્ષણ વિજ્ઞાન રમત ગમત બેંકિંગ વ્યવસાય એવા દરેક ક્ષેત્રમાં અ મહિલાઓ મહેનત અને આત્મવિશ્વાસ આત્મવિશ્વાસથી છે ને પોતાની એક અલગ જ ઓળખ બનાવે છે આ બદલાવ છે ને આપણા સમાજ માટે ખુબ જ સકારાત્મક બને છે
હા સાચી વાત છે પેલા તો ઘણા પરિવારમાં દીકરોને ભણવાની પૂરતી તક મળતી નથીતી પરંતુ હવે લોકોની વિચારસરણી બદલાઈ ગઈ છે માતા પિતા દીકરીઓને પણ ઉચ્ચ શિક્ષણ આપી રહ્યા છે અને તેમના સપનાઓને સાકાર કરવામાં પણ મદદ કરે છે આ બદલાવથી સમાજમાં સમાનતા વધી રહી છે
હા મને લાગે છે કે મહિલા સશક્તિકરણ ની શરૂઆત છે ને આપણા ઘરમાંથી જ થાય છે જો પરિવાર દીકરીને પ્રેમ સન્માન અને નિર્ણય લેવાની તક આપે ને તો તે આત્મવિશ્વાસ સાથે આગળ વધે છે દરેક બાળકને અ દરેક બાળકને પછી તે દીકરો હોય કે દીકરી સમાન તક તો મળવી જ જોઈએ એવો ભેદભાવ ના કરવો જોઈએ કે દીકરો છે તો એને બધા જ અધિકાર મળશે અને દીકરી છે તો જે પરિવાર કેશે એજ કરવાનો બધા જ સમાન અધિકાર મળવા જોઈએ
હા સાચી વાત છે અને આર્થિક રીતે આત્મનર્ આત્મનિર્ભર બનવું પણ ખૂબ મહત્વનું છે જયારે મહિલા પોતાની મહેનતથી કમાણી કરે છે ત્યારે તેનો આત્મવિશ્વાસ વધે છે તે પોતાના પરિવારની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરે છે અને સમાજના વિકાસમાં પણ યોગદાન આપે છે
હા એ તો ઘણી સાચી વાત કીધી કે આર્થિક રીતે અ આત્મનિર્ભર બનવું ને એ ખુબ જ મહત્વનું છે આજકાલ ઘણી મહિલાઓ છે ને ઘરેથી જ પોતાનો વ્યવસાય શરૂ કરી રહી છે કોઈ ઓનલાઈન કપડાં વેચે છે કોઈ ઘરેલું ખાદ્ય પદાર્થો બનાવે છે તો કોઈ ફ્રીલાન્સિંગ અથવા ટ્યુશન હસ્તકલા દ્વારા આવક મેળવે છે એવા એવા ઘણા એવા નાના નાના વ્યવસાય છે ને મહિલાઓ ઘરેથી જો સારું કર્યા છે અને ટેકનોલોજી એ પણ મહિલાઓ માટે નવી તકો ઉભી કરી છે
હા સાચી વાત છે પરંતુ હજુ પણ કેટલી મહિલાઓને શિક્ષણનો અભાવ છે સામાજિક ભેદભાવ અને સુરક્ષા જેવી સમસ્યાનોો સામનો કરવો પડે છે અ તેથી તો સમાજમાં જાગૃતિ લાવવી અને દરેક મહિલાઓને સુરક્ષિત વાતાવરણ આપવું ખૂબ જરૂરી છે
હા એ તો ઘણી સાચી વાત કીધી મને તો મને રમતગમતની મહિલાઓની સફળતા ખુબ જ પ્રેરણા આપે છે તેઓએ મહેનત શિસ્ત અને આત્મવિશ્વાસથી વિશ્વભરમાં ભારતનું નામ ઉજ્જવળ કર્યું છે તેની સફળતા અને અનેક દીકરીઓ માટે પ્રેરણા નું સ્ત્રોત બન બની છે. એમને જોઈને આપણને પણ અહ પ્રેરણા મલે કે ના આપડે પણ આવી રીતે મહેનત કરીને આગળ વધીએ.
હા, અને હવે તો શિક્ષણ ક્ષેત્ર પણ ઘણી મહિલાઓ ઉત્તમ કાર્ય કરે છે. એક શિક્ષિત મહિલા માત્ર પોતાનું જીવન નહીં પરંતુ પોતાના બાળકો અને સમગ્ર પરિવારનું ભવિષ્ય પણ ઉજ્જળ બનાવે છે. એટલે તો કહેવામાં આવે છે કે એક મહિલાને શિક્ષિત કરો એટલે આખા પરિવારને શિક્ષિત કરો.
હા, એ તો ઘણા સારા વિચાર છે તમારા. અને તમે એ આ પંક્તિ પણ અહ ખુબ સારી કીધી છે.
એટલે એકને જ શિક્ષિત તો આખા પરિવારને કર્યા કરતા એક જ મહિલાને શિક્ષિત કરો આખા પરિવારને શિક્ષિત કરી દેશે.
હમ્મ, સાચી વાત છે.
હ
મહિલા સશક્તિકરણ છે ને એ માત્ર મહિલાઓને અધ-અધિકાર આપવાની વાત નથી પણ અહ તેમને તેમની ક્ષમતા મુજબ આગળ અહ આગળ વધવાની સમાન તક આપવાની છે. જયારે દીકરીઓને શિક્ષણ સુરક્ષ આત્મવિશ્વાસ અને સા-સન્માન મળે છે ને ત્યારે જ સમાજ વધુ પ્રગતિ કરે છે. આ વિચાર પર તમે શું કહેશો?
હા, ખૂબ જ સારો વિચાર છે. હા
આપડે ઘણી એવી વાત કરી લીધી મહિલા સશક્તિકરણ પર
હા.
મને તમારા વિચાર ખુબ સારા લાગ્યા અને આનંદ થયો તમારી સાથે વાત કરીને.
હા, મને બી.
સારું તો હવે ફરી ક્યારેક કરીશ કોલ.
હા, હા.
સારું.